હાલો.
હાલો કેમ છો?
બસ છો મજામાં તમે કેમ છો?
કેવું ચાલે તમારે વરસાદ પાણી કેવા છે?
છે, હ થોડો ઘણો છે.
છે, અમારે તો એ જોરાય નથી ગરમી છે, એટલી ત્રણ ચાર દિવસ તો એક ટીપુ વરસાદ નથી આયાન
વરસાદ થોડો ઘણો છે, બાકી પવનને બધું બોવ છે, અમારે અહિયાં તો
નેવું છે, અમારે તો બફાર થાય છે, હ સારું લાગ એમાં પાછો મારે તો ફ્લે ને એટલે ઝાડ પણ કાઈ જ નથી તે એટલી ગરમી લાગે ને
હ.
એમ થાય કે હવે વરસાદ આવે ન તો સારુ
એટલે આ ફ્લેટમાં એજ થાય કારણ કે ખુલ્લી જગ્યા હોય નહી. અને હવેના ફ્લેટોમાં તો ગેલેરી એ નાની-નાની હોય છે. એટલે પછી આપણને જે ખુલ્લી હવા અને નાનું એવું પેલું સુું બાર ખુલ્લું નાનું ગાર્ડન હોય કેવું કઈ હોય ને તો આમ બહાર બેઠા હોઈય ખુલ્લામાં સાંજ પડે ને તો એ સારું લાગે. પણ હવે આ ફ્લેટમાં તો એવું જ લાગે છે જાણે કેમ આપડે પુરાઈ ગયા હોઈએ. એટલે એવું થાય કે સાંજ પડીને પછી આપડે આંટો મારવા તો બહાર જ નહી કડવું. પડે ઘરમાં તો આપણને જરાય મજા જ ના આવે.
સાચી વાત છે પણ ટેર્નામેન્ટમાં તમે જો જો ઉનાળામાં જો તમારું ટેર્નામેન્ટ હોય ને અને તમારું ટેરેસ છે ને અગાસી તપતી હોય ને તો તો બાપરે ઉનાળામાં ટેરેસ તપે તો શું ગરમી નીચે લાગે જાણે આપણેે આમ ભટ્ટ ભટ્ટીમાં બેઠા હોઈએ. અને પ્લસ શું થાય કોઈ કે ઉનાળામાં ધૂળ ઉડે આજે આગળ આપણુ આંગણુ હોય આગળ પાછળનું તો એટલી ધૂડ ઉડે ને કે તમે સાફ કરી કરીને થાકી જાવ. જયારે ફ્લેટમાં શું હોય એક તો તમારી ઉપર માળ આઇ જવાના છે. તો તમને ધાબુ બી ના તપે અને આજુબાજુ ચાલો પાંદડા ખર્યા કે વહી કલ નિંધોડો ડે કે કંઈ બી જો કચરો ઉડી ના આવ્યો તો તમાર સાફ સફાઈ એમ તમારો ટાઈમ બઉ બચી જાય ફ્લેટમાં. જયારે ટેમનામેન્ટમાં તમને એ બધું સાફ સફાઈ નું બહુ રહેે.
ન હા એ વાત તમારી સાચી. કારણ કે ફ્લેટમાં છે ને એ સાફ સફાઈનું ને માથા કુટ ઓછી હોય. ને પાછું શું કે સાવ નીચેનું ઘર ના હોય એટલે ધૂળ એ ઓછી ઉડતી હોય એટલે ગંદુ ઓછું થાય. પણ હવે બંગ્લા ની ને એ બધી વાતો એવી છે ને કે જેને પોસાય ને એજ લઈ શકે હવે એવું થઈ ગયું છે. કારણ કે ખુલ્લી જગ્યા હોય તો પછી તમે માની લો કે ઉપર નીચે રૂમ હોય. તો પછી એવું થાય કે કોઈ કા પછી વ્યવસ્થિત તો ડસ્ટિંગ કરવા વાળું ને કચરા પોતા કરાવ વાળું ને એવું જોઈએ. કારણ કે એકલા હાથે તો તમે આ બધું કામ કરો સાફ સફાઈ એ કરો કચરા પોતા કરો. પછી ઘરના કામ હોય બંગલામાં સૌથી મોટી તકલીફ એજ છે. કે કે તમે બધે તો ના જ પહોંચી વળો તો પછી તમારે એ રીતે નોકરો રાખવા ખવા પડે કામ કરવા વાળા અલગથી રાખવા પડે જો તમે ગાર્ડન હોય બાર. તો એને સાચવવા માટે તમારે અલગથી કોઈ લોકો રાખવા પડે. તેનું કટિંગ કરાવવાનું, એને પાણી પીવડાવવાનું, ને એને ખાતર આપવાનું ને. એમ કરતા-કરતા પછી બીજા ઘણા બધા ખર્ચાયે વધી જતા હોય.
એકદમ તમારી વાત સાચી છે ટુર્નામેન્ટ આમ જોવા જઈએ ને તો પહેલાના લોકોને ટેર્નામેન્ટ જ બઉ ગમતા તા કારણ કે પેલા શું તો પરિવાર મોટા હતા એટલે બધા વચ્ચે કામ વેચાઈ જતું તું. કે એક જણ ચલો ગાર્ડનિંગ નું કામ કરશે. ને રોજ સવારે જાડને પાણી પાવાનું, કટિંગ કરવાનું. એક જણ બાર સાફ સફાઈ કરશે, કોઈ ઘરમાં કરશે, કોઈ ટેરેસ કરશે. ત્યારે અત્યારે શું છે કે બધા પરિવાર નાના થઈ ગયા છે અને પ્લસ હવે માતા પિત તા બંને અ નો કરી કરતા થઈ ગયા છે હવે એ જતા રેય આવડા મોટા બંગલામાં છોકરાને એકરું રાખવું એ લોકોને બસ સેફ ટીના પર્પઝ બી એ લોકોને બોજ એમ લાગે છે કે ના એનું જયારે ફ્લેટમાં એ લોકોને સેફ્ટી પર્પઝ બઉ સારું લાગે એક તો જો ફ્લેટમાં નીચે વોચમેન હોય આજુબાજુ ઘરમાં બધા રહેતા હોય એટલે અત્યારનું જે નાનું ફેમિલી છે ને એ ફ્લેટ વધારે પ્રિફર કરે છે ઇજસ સેફ્ટી પર્પઝ સપોઝ દાદા દાદી એકલા ઘરમાં હોય ને બીજું કોઈ ના હોય ને તો બી તમે નીચે વોચમેન ને કઇને કેવ આજુબાજુ કઇને જાવ ને તો તમને બીક ના રે જયારે મોટા બંગલામાં શું હોય તમે સપોઝ કોઈ ચોર આવે ને એ લોકો ચીસાચીસ કરે ને તો એટલો મોટો એરિયા હોય ને કે આજુબાજુ વાળા તમારું સાંભળે બિ ની એ લોકો અત્યારે ફ્લેટ વધારે પ્રિફર કરે છે.
હા એ તો છે જ કારણ કે આપડે છાપામાંયે વાંચતા હોઈએ છે ને તો સૌથી વધારે ચોરી છે ને બંગલાઓમાં જ થતી હોય છે. કારણ કે એક તો એક ખુલ્લી જગ્યા હોય આજુબાજુના બંગલાઓય દૂર દૂર હોય એકબીજાથી એટલે લોકો એટલા જલ્દી જે રીતે ફ્લેટમાં હોય જેવા એકબીજાના સંપર્કમાં રહેતા ના હોય અને જેવી કઈ ચોરોને ખબર પડે કે આ લોકો બાર ગયા છે કે ફરવા ગયા છે. એ ઘરમાં તાળું છે તો એ લોકો માટે વસ્તુ બઉ સેલી રેય ચોરી કરવાની નેવી કારણ કે ઘરમાં બીજું કોઈ જોવા વાળું તો હોતું જ નથી એટલે એમાં ચોરી બોઉ આસાનીથી થઈ શકે અને અહીયાં તો વોચમેન હોય પેલું સીસીટીવી અ ફ્લેટમાં તો ચારે બાજુ જુ લાગેલા હોય
એટલે જનરલી ફ્લેટોમાં ચોરી ઓછી થતી હોય છે.
એ તમારી વાત એકદમ સાચી છે અને અત્યારે તમે ફ્લેટમાં જોજો મોટી મોટી સ ગેમ આયી ગઈ છે. તે એક ફ્લેટમાં કઈક તેવીસ ચોવીસ હોય માણ ઊંચા ઊંચા હોય એટલે શું છે કે એ લોકોની આમ પબ્લિક એટલી બધી હોય ને તો બધા તહેવારોને બિ મજા આવશે તમે જોજો કારણ કે લોકો બધા એટલા બધા બધા મળીને દરેક તહેવાર ઉજવે પ્લસ બાળકોને બી શું થાય કે એમના એજ ગ્રુપ ના ઘણા બધા આજુબાજુ રે હોય તો નીચે સાંચે બધા રમવા જાય બધા બાળકોને રમવા મળે નીચે એ લોકો ગાર્ડન બનાવે છે હવે તો ફ્લેટમાં પ્લસ જીમ બનાવે છે. પ્લસ મતલબ લેડીસ માટે લોકો યોગા નો એક રૂમ અલગ થી પ્રોવાઈડ કરે છે નાના બાળકો માટે નાનું સ્વિમિંગ પુલ બનાવે છે. પછી સિનિયર સિટીઝનો માટે લોકો નાના નીચ બાકડા મૂકે છે. લાઈબ્રેરી જેવું નાનું બનાવે છે. તો શું હોય કે હવે અલગ અલગ રહેતા બબે માણસ રહેતા હોય ને તો પણ ફ્લેટમાં એમને એમની કંપની મળી રહી છે કારણ કે બાળકોને રામવતવાળા આજુબાજુ રહેતા બાળકો મળી જાય લેડીસ ને કેીટી પાર્ટી કરે નવરાત્રી કરે દિવાળી કરે બધા સાંજે નીચે આવે સિનિયર સિટીઝન બાકડે બેસીને વાતો કરે ઇવન લાઈબ્રેરી માં જાય પછી યુવાનોને જીમમાં વર્કઆઉટ કરવા મળે એટલે એ બધું ટટેર્નામેન્ટમાં શક્ય નથી પણ જયારે ફ્લેટમાં તમે આટલા બધા સાથે રેતા હો ને તે બધું એ લોકો કરી શકે છે, એટલે એ લોકોને ફ્લેટમાં બો મજા આવે દરેક ગ્રુપને પોતાની કં ને મળી રે છે.
હા એ વાત તો સાચી હું મારા જુના ફ્લેટની તમને વાત કરું તો ત્યાં એટલા બધા અમારે સાત થી આઠ લોક હતા. આખી એ જે અમારા ફ્લેટ હતા એમાં તો એટલા બધા લોકો થઈ જતા તા તો એના કારણે શું થાય કે તહેવારો બો સરસ રીતે ઉજવાય એ તમે માની લો કે જન્માષ્ટમી છે. કે પછી ધૂળેટી છે. દિવાળી છે, અને ખાસ કરીને એ નવરાત્રીને ગણેશ ચતુર્થીને બધા તહેવારો એટલા સરસ થતા તા ને કે તમને એકે દિવસ એવું ના થાય કે આપણે બીજે કસે બાર જઈએ બાકી જનરલી તો નવરાત્રીમાં કેવું હોય કે લોકોને પાસ લેવા પડે પૈસા ખર્ચવા પડે પાર્ટી પ્લોટોમાં જવું પડે પણ આ તો અમારા ફ્લેટમાં જ એટલું સરસ નવરા ત્રી ઉજવાતીતી અને લોકો એટલા સરસ રીતે ગરબા રમેને પછી રોજ અલગ અલગ લોકની એક એક દિવસ આરતી હોય અ બધા પોત પોતાનો પ્રસાદ બનાવીને માતાજીને ધરાવે અને એટલું સરસ ત્યારે વાતાવરણ લાગે ને તો પણ એક દિવસ એવું ના થાય કે ચલો કશે બાર ગરબા જોવા જઈએ કે બહાર રમવા જઈએ
હમ.
અને પાછું આપણો ગ્રુપ હોય બધા આપડા ઓળખીતા હોય એટલે આપણને આપડા ગ્રુપમાં રમવાની વધારે મજા આવે અને એવી જ રીતે ગણેશ ચતુર્થીમાં પણ અમને એટલી જ મજા આવતી તી તો એ વાતો તમારી એકદમ સાચી છે. કે જે ફ્લેટોમાં તહેવારો જે ઉજવતા ઉજવાતા હોય છે, એમાં જે મજા આવતી હોય છે, ને એ કંઈક અલગ જ હોય છે.
સાચી વાત છે, તમે દિવાળીમાં જુઓ બધા સાથે બધા ફટ ટાકડા લઈને નીચે આવે સા સાથે બધા બાળકો ફટાકડા ફોડે મોટાઓ એક બીજાને મીઠાઈ ખવડાવે એકબીજાના ઘરે ગેટ ટુગેધર રાખે પછી એવન અમુ ફ્લેટોમાં તો સાથે બધા પિકનિક કરવા જાય બાળકોને લઈને ને આખું એ લોકોનું છે, ને પરિવાર જેવું ગ્રુપ બની જાય જો આપડે તારેક મહેતાનું ઉદાહરણ લઈએ એ લોકો ગોકુલધામ સોસાયટીમાં રે છે, લોકો બધા તહેવાર કેવા સરસ કરે એ લોકો પિકનિક જાય એટલે આખું એ લોકોનું પરિવાર જેવું બની જાય છે, મા શક્ય નથી. કારણ કે તમે જોજો એ લોકોને એટલી મોટી સ્પેસ હોય એક બંગલો આમ હોય તો એક બંગલો કોક વાર તો તમારી બાજુમાં કોણ રહે છે, ને એ બી બંગલાવાળાને ખબર નતી હોતી પ્લસ હવે તો મોટા મોટા બોર્ડ મારી દીધા છે, કે કૂતરાથી સાવધાન એટલે કોઈ એ બાજુબાજુ વાળા એકબીજાને ઘરે બી નથી જતું એ લોકોને ઘરમાં ને ઘરમાં જ સાવ એકલા એ લોકો પડી જાય છે, પ્લસ મને એમ બીલા એક અમુક તમને બંગલાના ફાયદા બી છે. જો સપોઝ તમને કઈ ચુકવણી કરવી હોય આ ફ્લેટમાં શું થાય તમને છેક ટેરેસમાં દસ મે માળ બારમે માળ એવું જવું પડે જયારે ટોર્નામેન્ટમાં શું હોય કે તમને કઈ સુકવું હોય ઈવન ઉત્તરાયણમાં તમને તમારું ટેરેસ અલગથી મળે એટલે તમારે ટેરેસમાં જે બી કરવું હોય ઉનાળામાં રાત્રે કોઈને સુવા જેવું હોય ઉત્તરાયણ કરવી હોય કંઈક ચુકવણી કરવી હોય કે કોઈક નાની પાર્ટી રાખવી હોય તે એ બધું ટેર્નામેન્ટમાં શક્ય થાય છે જયારે ફ્લેટમાં શું થાય કે બધુ ડીવાઈડ થઈ જાય હવે આપણેે ટેરેસમાં જોઈએ ઉત્તરાયણમાં તો બીજા બધા બી આવવાના જ છે. તો એમ તમે જેને સ્વતંત્ર પોતાનું હોય ને એના એ લોકો માટે બંગ્લો જોઈએ કારણ કે જો પ્લેટમાં કો પરસું માથાકૂટ થાય કે આપડણે નીચે રેતા હોય ને આપડી ઉપર કોઈક એવું માણસ રહેેવાઈ ગયું હોય કે આપડું કઈ સાંભળે જ નહી ગમે તેમ પાણી રેડે આપડા કપડા સુ સુકાતા હોય તો પછી ડોલો નાખે કે એ બધું જે અમુક છે કે લિફ્ટનો વધારે યુઝ કરે મેન્ટેનન્સ વધારે આવે એ બધું છે ને ફ્લેટમાં આપડે સહન કરી લેવું પડે કારણ કે દરેક તો આપડી રીતે ફરે નહી જયારે ટુર્નામેન્ટમાં શું છે તમે પોતે જ માલિક છો તમને જેમ કરવું એમ તમે કરી શકો કોઈ પાબંધી નહી કઈ ન કોઈ સાથે સેરિંગ નહી એવું મને લાગે છે.
હ હા એ વાત તમારી સાચી છે અને બીજી એક બગલાની સારી વાત એ છે કે આજકાલ લોકો સોલાર પેનલ બહુ લગાવતા થઈ ગયા છે. તો ફ્લેટમાં તો એ પોસિબલ જ નથી કે તમે પોતાની સોલાર પેનલ લગાવો કે એનાથી તમારું વીજળી બિલ બચે અને ઘણા લોકોને તમે એવું એ સાંભળ્યું છે કે જે એસીનું બિલ છે. કે જે પંખાનું બિલ છે. એ બધું જે સોલાર પેનલ લગાવે ને એમાં એટલું સરપ્લસ થતું હોય છે ને કે એ લોકોને કોઈ બિલ આવતું જ નથી તો આ બંગલાઓનો ટુર્નામેન્ટનો સૌથી મોટો ફાયદો એ છે. કે તમે સોલાર પેનલ લગાવીને વીજળીની કેટલી બધી બચત કરી શકો જયારે તમે ફ્લેટમાં જોશો ને તો હવે ઉનાળામાં તો દરેક રૂમમાં એસી તો ચાલુ રહેવાના જ પંખા ચાલુ રહેેવાના એટલે એટલું બધું બિલ આવે છે પાંચ છ હજાર તો હવે સામાન્ય બિલ થઈ ગયું છે. તો એની સામે જો સોલાર પેનલ આવી રીતે લગાયેલી હોય બંગલા વાળા એક ટેનામેન્ટ વાળા અલગથી ટેરેસ ઉપર તો એ લોકોને કેટલી બધી વીજળી ની બચત થઈ જાય હવે એ પણ એક બહુ મોટી મોટો ફાયદો છે બંગલાનો કે એનો જેવું મને લાગે છે જે ફ્લેટમાં તો પોસિબલ જ નથી કે આપડણે આપડું અલગ થી આવી રીતે સોલાર પેનલ લગાવી શકીએ કે હીટર માટે કે ગરમ પાણી આઇ શકે કે એ રીતે આપડે એનો ઉપયોગ કરી શકીએ. અને પેલા અમારે બંગલો હતો ને તો અમારે પેલું સૂર્ય કુકર હતું. તો એટલો મસ્ત તડકો આવે સવાર થી લઈને આખી બપોર સુધી. કે આરામ થી સાંજે અમે દાળ ભાત મૂકી દીધા હોય કે સપોઝ ખીર મૂકી દી હોય કે મુઠ્યા મૂકી દીધા હોય. તો સાંજ પડે ને સૂર્ય કુકર માં એટલા સરસ થઇ જાય ને પણ હવે ફ્લેટમાં તો સવારે એક બે કલાક તડકો આવતો હોય તો સૂર્ય કુકર તો વાપરી જ ના શકાય
એકદમ સાઈ